હા કેમ છો બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં જે વિચાર્યું કે આપણે એક પરિવારની રસપ્રદ બાબત વિશે વાત કરીએ
હા ચલો ને આજે એ જ વાત કરીએ
હા મારા મત તે તો છે ને દરેક પરિવાર ના સભ્ય એક અલગ અનોખી ભૂમિકા હોય છે
હા સાચી વાત છે દરેક સભ્યની અલગ અલગ જ કાર્ય કરતિ હોય છે
હા બિલકુલ સાચું કયું જેમ કે આપડે જોવા જઈએ તો વડીલો હોય જેમ કે દાદા દાદી એ લોકો ના અલગ મતલબ હોય પછી જોવા જઈએ મમ્મી પપ્પા તો એ લોકોની ભૂમિકા અલગ હોય છે બધાની અલગ અલગ હોય પરિવારમાં
સાચી વાત છે મા બાપ એમનું કરે અને બાળકો એમની રીતે કરતા હોય છે
હ ખરું હ જોકે આજકાલના માતા પિતા અને બાળકો બંનેની ઘણી જવાબદારી વધી ગઈ છે પણ બંને વહેંચી લે છે જે સારી બાત બાબત છે
હા માં ખાલી માતા માત્ર ઘરની સંભાળ જ નથી રાખતી પણ દરેક પરિવારના સભ્યોની લાગણી પણ સાચવે છે
હા પણ પિતા પણ એટલું જ એમની પણ ભૂમિકા હોય છે
હા ખરું છે જોકે આજકાલના માતા પિતા દરેક ઘણી બધી જવાબદારીઓ વેંચીને સારી રીતે બાબત ચલાવે છે
બિલકુલ અને શું તમને લાગે છે કે આપડ પરિવારમાં મોટી બહેન અથવા મોટો ભાઈ પણ ખાસ ભૂમિકા ભજવે છે
હા તે હા બાળકોનો પ્રશ્ન અને ઉર્જાક્ષ પરિવારને નવી રીતે વિચાર પ્રેરણા આપે છે
હા જરૂર અને પરિવાર ના હોય તો આપ આપણે એમને એમ પરિવાર વગર એક દિવસ કાઢીએ તો પણ આપણને ના ગમે
હા પરિવાર તો પરિવાર જ હોય છે ને
હ બિલકુલ બિલકુલ ૂલ અગર જો દરેક સભ્ય પોતાની ભૂમિકા સારી રીતે નિભાવે ને તો પરિવાર વધુ સુખી બને છે
હા બરાબર દરેક વ્યક્તિના ઘરનું વાતાવરણ હળવું બનાવી દે છે
હા બિલકુલ કુલ સાચત અને આજના જે જ્યાસ્
જીવન ના કારણે જે પરિવારમાં સાથે સમય પસાર કરવો છે, એ બહ મુશ્કેલ પડી ગય છે. હા ખૂબ સાચી વાત, જ્યારે બે સભ્યો વચ્ચે મતભેદ થાય, તો એવી વ્યક્તિઓનો સંબંધ મજબૂત રાખવાનું મદદ કર કરે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને આપણે એમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે.
હા સાચી વાત છે.
હ તમારા મતે, અ પરિવારનો જે સૌથી ધીરજવાન સભ્ય કોણ હોય છે?
મારા મતે ઘરના સૌથી સારા પિતાનો એક જે જવાબદારી હોય છે.
બિલકુલ સાચી વાત છે, બાળકો એક જ વાર પ્રશ્ન વારંવાર પૂછે ને તો પણ તેઓ આપણને શાંતિથી જવાબો આપે.
હા એ વાત તો સાચી છે અને ઘરને પણ મજબૂત બનાવીને, દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે.
હ અને શું તમે તમારા પરિવાર ચોડે કેવી રીતે દિવસ પસાર કરો છો, ર બાજાવમાં.
હા દિવસ મતલબ કે જન્મદિવસ હોય તહેવાર હોય કે પ્રવાસ હોય, આથી વ્યક્તિ ઘણ વસ્તુઓ
તમે જય્યારે જે જાઓ હોય ત્યારે કઈ રીતે દિવસ પસાર કરો છો?
અમે તો કંઈક પ્રવૃત્તિ કરીએ યા ફરવા જઈએ, કે કંઈક નવી જ વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરીએ.
કેવી પ્રવૃતિઓ?
જેમ કે કંઈક ઘરે કંઈક નવી રેસીપી બનાવી યા કંઈ નવું બાળકોને શીખવવું, યા કશું સામાન્ય જ્ઞાન એમને કહેવું.
બિલકુલ બિલકુલ અમે પણ આ રીતે જ દિવસ પસાર કરીએ અમે, બધા બપોરે રમત રમીએ સાંજે બહાર ફરવા જઈએ રજાઓમાં અમે આ રીતે અમારો દિવસ પસાર કરીએ.
હા મને લાગે છે કે સાથે ભોજન કરું એ પણ એક પરિવાર માટે સૌથી નજીક લાવવાનો સારો રસ્તો છે હ.
બિલકુલ જો આપડે જોડે ભોજન કરીએ બધા બેસીને. તો આપડે બધ બધા ને ખુલીને એકબીજા જો વાત કરી શકીએ. અને આપણા પરિવારના સભ્યો વચ્ચે સંબંધ વધારે, મજબૂત બની જાય એવું હું માનું છું.
હા, એ વાત તો તમારી બિલકુલ સાચી છે, કોઈ ભૂમિકા નાની કે મોટી નથી હોતી દરેક વ્યક્તિ પરિવારને પૂર્ણ બનાવી દે છે.
બિલ કુલ સાચી વાત હો, અને પાછું પરિવારમાં હાસ્યનું મહત્વ પણ ઘણું છે.
હા કેમકે જ્યારે બધા જોડે હોય, તો ત્યારે એ જે નાની નાની જે વાતો હોય એ બી બહુ ખુશી અને, બહુ તમને સારું શીખવી જાય છે.
બિલકુલ સાચી વાત આપડે કેવાય છે ને કે હસ્તુ ઘર, વધુ છે.
હા, એ વાત તો સો ટકા સાચી છે, હું પણ એજ માનું છું, પરસ્પર સમજણ અને સ્નેહ અને સરકાર સહકાર વધારે મહત્વના હોય છે.
બિલ કૂલ અને છે ને મુશ્કેલના જે સમય દરમિયાન પણ સૌથી વધારે આપણેને ઘરના સભ્યો જ કામ આવે છે એમ
સાચી વાત છે બીજા લોકો તો ખાલી વાતો કરવામાં જ આગળ રહે છે પણ પરિવાર જ સૌથી પહેલો અને સૌથી સારો સહકાર આપી શકે છે
મે બિલકુલ બિલકુલ અને પરિવારે એક નાનકડી શાળા જેવી કહેવાય છે ને
પેલું કેવાય ને કે નાનું કુટુંબ સુખી કુટુંબ
હ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને તમારા ઘરમાં સૌથી મોટું વડીલ કોણ છે બા દાદા છે તમારે
હા મારા ઘરમાં મારા બા છે જે સૌથી મોટા છે
તમે એમની જોડે કેવી રીતે દિવસ પસાર કરો
આા ઉઠીએ ત્યારથી જ લઈને બા આધ્યાત્મિક વાતો વધારે કરતા હોઈએ છ છેએ એ એ કંઈક જીવનમાં નવું શીખવા અને જણાવવામાં આવે છે એમના એમના તરફથી અને અમને ઘણા સારા સંસ્કાર આપે છે
બિલકુલ અમારે પણ કઈક આવું છે અમે તો બાર છે ને અમને રાત્રે વાર્તા કે પછી અમને નવું નવી કવિતાઓ અને બધું સામાજિક ધાર્મિક એ બધું જ્ઞાન આપે
હા સાચી વાત છે મારા બાપા કંઈક એવાત છે હ
ઓ બરાબર અને નાના ભાઈ બહેનો જોડે રમવાની મજા જ કંઈક અલગ હોય છે ને
કટાડીને ઘરે આવીઈએ ત્યારે એ લોકો જોડે હોય તો વધારે મજા આવે એમની જોડે ફરવા જવાની કંઈક નવી પ્રવૃત્તિ ખેતી કરવાનું મને બહુ ગમે છે
હા જન્મ દિવસ હોય તહેવાર હોય કે કઈક ફરવા જવાનું હોય એ લોકો વગર જવાની મજા જ ના આવે આપણને
હા સાચી વાત છે કઈક એકલું જવાનું કરતા જો પરિવાર સાથે જઈએ ને તો વધારે મજા આવે
હા એજ અને પાછું પરિવાર વગર તો આપણને આમ એકલું એકલું ફીલ થાય કે મતલબ ભલે આપણને મિત્રો સાથે પણ ગમે પણ પરિવાર સાથે મને તો વધારે ગમે છે
હા એ વાત તો સો ટકા સાચી જો તમારો પરિવાર સાથે ના હોય ને તો તમે કઈ પણ પ્રગતિ કરો એ બધું નિષ્કામ જ જતું હોય છે
હા બરાબર બરાબર અને કેટલાક પરિર વારમાં તો એક વ્યક્તિ એવી હોય કે જે હંમેશા બધાને હસતાવતી રહે તમારા ઘરમાં કોઈ એવું છે
હા મારા ઘરમાં છે ને મારી નાની બેહેન જે ઘરમાં એ ના હોય તો લાગે જ નહી કે ઘર ઘર છે
ઓ બરાબર અને એ લોકો અગર પછી આપણને ના હોય તો કેવું લાગે
હા ઘર સૂનું સૂનું લાગે કે જાણે ઘરમાં રોના ક નથી
બિલકુલ અને માતા વિશે તમે શું કેશો
હમ મમ્મી વિશે તો શું કેવું મમ્મી હોય તો જ ઘર ઘર છે બાકી તો ઘર ઘર લાગતું જ નથી
હા બિલકુલ
બી બધું કામ એ કરે આપણું ધ્યાન રાખે બધું જ
હમ અને તમને અ જન્મ દિવસ હોય તો તમે કઈ રી તે મનાવો તમારા પરિવાર સાથે કે પછી તમે બાર તમારા મિત્રો સાથે જાઓ છો
ના પહેલા તો હું પરિવાર સાથે જ દિવસની શરૂઆત કરું હા જઈએ બહાર પણ જઈએ પણ પરિવાર સાથે જ જવાનું મને તો વધારે ગમે છે
હમ અને કેટલાક પરિવાર માં તો કોઈ સભ્ય એવા હોય કે જેને છે ને દરેક કામ માટે સલાહ એમના જોડથી લેવા આવ્યા જેમ કે કોઈ વડીલ હોય આપડા ઘરમાં તો બધી સલાહ બધા એમની જોડથી જ લે ઘરના જે સભ્યો હોય એ
હા કેમકે વડીલોને વધારે એક્સપિરિયન્સ હોય છે જીવનનું શ્રેણી કેમવી જીવી એ એમને વધારે જ સમજણ હોય છે એટલા માટે જ લોકો વડીલોને પહેલાં આદર અને સન્માન આ આપે છે અને એમની સલાહ લે છે
બિલકુલ બિલકુલ અને મને તો એવું લાગે છે કે પરિવારના સભ્યો વચ્ચે વિશ્વાસ હોય તો જ આવી સલાહ ન મહત્વ રે
ટકા સાચી છે તમારી મધ્યો મતભેદ વગર જ આ જીવન જીવવું એ જ સારો અને સાચી જીવનશૈલી છે
હા અને આપણને પ્રેમ વિશ્વાસ અને સહકાર થી બધું બળે એનું નામ જ પરિવાર
હા એ જ પ્રેમ અને સહકાર તો ખૂબ જરૂરી છે
બિલકુલ બિલકુલ અને પરિવારની સુંદરતા તેની વિવિધતા અને એકતામાં જ રહેલી હોય છે ને
હા એ તો છે જ એના વગર તો કાંઈ નથી
હા ચાલો ઠીક છે મને આજે બહુ જ મજા આવી તમારી જોડે વાત કરીને આપણે ફરી કોઈ નવા વિષય પર વાત કરીશું
હા મને પણ ખૂબ જ મજા આવી તમારી જોડે વાત કરીને
ઓકે મળીએે ભાઈ
ફરબ